ઓલ
આવી ગયો હોસ્ટેલમાં
હમ
હોસ્ટેલમાં આવી ગયો એમ
હા હોો ભાઈ હોસ્ટેલમાં ભોગી ગયાજે
હ કે દ એવો
હ આજે હમણાં આવ્યો દોઢ કલાક પેલા
હા કેમ એટલો બધો મોડો કેમ એવો
કઈ નઈ ઘરે કામ હતું ભાઈ
હમ હમ હું તો પંદર તારીખે આવ્યો પંદરસધી
હમ કેમ એેલો વેલો.
મારે એક સ્કોલરશિપના ડખ્ખા છેલ્લા હતા.
બ વા
સ્કોલરશિપમાં રહી છે આવી ક્યાં.
આવી કેવી સ્કોલરશીપ.
હજી નથી આવી મારે તારે આવી ગઈ.
ના મેં તો નહોતું પેું
કેમ નોતું ભાઈરું.
એટલે સબમિટ નોતું જોકે ડોક્યુમેન્ટમાં ફોલ્ટ હતો.
મારે તો ડોક્યુમેન્ટને બધું કમ્પ્લેટ હતું તોય મારે કઈ સ્કોલરશિપ આવી નહી.
એ પછી કોને કોલેજમાં ફરિયાદ કરી છે ને.
કોલેજમાં ફરી ઓલા માછ ઓલી કાર્યાલયમાં ખબર હોલી પત્ પત્ની છોકરી બેઠે.
હમ.
કે અહીયા ને હું પૂછવાઈ ગયો ને. કે એણે મને કીધું કે તમારો આધાર કાર્ડ છે ને બેન કાર્ડ લિંક ના
હમ હ.
અને બેંક વાળા એમ કે કે તમારો આધાર કાર્ડ લિંક છે. હવે આમાં હું હશે રહી ગયો. ત પછી પછી હું અયા અહયા બેંકે જો પછી ઈબ્રાન્સ માં હું જોયોય પછી એ આધાર કાર્ડ લિંક હતું તો એ ફરી વખત એને લિંક કરી દીધું અને છેલ્લે પછી ઓલું ડાયરેક્ટ બેંન્ટ ટ્રાન્સફર આવે ને ડીબીટી.
હા હા.
કરાવું હોય પછી એ સ મેછું ક્યા પછી બેને કીધું કે આ ડીબીટી થઈ જાયને એટલે તમાર ઓટોમેટિક સ્કોલરશીપ આવી જાય અપ્રુવલ થઈ જાય. ક હું રોયશ ખોલું એક ક દિવસ પ અપ્રુવલ લઈને જ દેખાડતું અને ઓલું ખાલી વ્યુ દેખાડે.
તો હવે આવી ગઈ.
હજી ક્યાં આવી સ્કોલરશીપ ના.
તો પછી ફરિયાદ કરવા ગયા જું
હવે ફરિયાદ હવે હું ફરિયાદ કાલે એવું લાગે મારે જવું છે. પૂછાવવું છે કે આનું હવે કઈ રસ્તો ખરો કે.
એમ કે હવે તો પેક કરો હોય ને ક્યાં.
અને આલ્ફર અમિતભાઈ આપણને એમે કીધું કે તમારે સ્કોલરશીપમાં છે ને ફૂડ બીલ પાસ થાહે એટલે આપણને હાથ બસો મળતા એટલે આપણને કેટલા ખબર લગભગ પંદરની આસપાસ મળશે હવે.
હા હા.
એટલે હાલફડતર ગમે ડોક્યુમેન્ટમાં ગડબડ હોય. તો એ કરાવી જ નાખજે.
હ .
ઓલા આપડે ખાવાના એટલા તો ઓછા ભરવા. હમ્મ. મે્યાં એ પાછા એક દિવસ ના પંસાવન તમારા ત્યાં તમારા કેટલા લે?
કસઆ લગભગ લેઇ.
એક વખત તો પૂછી લેજે.
હમ્મ કા
હા ડાલ કિ ના પણ પંચાવન લે હશે .
હમ્મ .
મારેજી કલી એનો હિસાબ દેવાનો સેન પાછો.
કેમ કેટલા દિનો પંદર દીનો?
લભોક હું છે ને વીસ તારીખે જયોથો એમાં જો જયોથો કર ખબર ઓગણી તારીખ જોયોથો. અને હું છે. ને બે ટાઈમ બપોરે જમવા નહતો ગયો. બે રવિવાર હું બપોર જમવા નહતો ગયો. એટલે બે રવિવાર એટલે ઓગણી તારીખ તો ગણી કાઢી નાખવાને બરાબર એટલે વીસ અને આવડા દહ દી એટલે અગ્યયારધી થિયા . અગિયાર અગયાર ગુણ કેટલા
હા.
એકસો પંચાવન એકસો દ છે ને? એક દિવસ ના કેટલા થયા. પંસાવન પંચાવન કેટલા થયા?
હે!
પંચાવન ને પંચાવન કેટલા થઈ?
પંચાવન પંચાવન એકસો દહ.
હા અને એકસો દહ ગુના કેટલા ખબર અગયાર દિવસ છે એટલે એકસો દહ ગુણા અગિયાર કરતો?
એવું છે કેટલા દિવસ જમાઈ ગયો હતો?
અગિયાર દિવસ.
હા તો!
એને ગુણ્યા
એક એકસો દસ તો કેટલા થાય? અગિયાર દિવસ ના? હજાર અગિયારસો પ્લસ બારસો ને દસ રૂપિયા.
બારસો દસ રૂપિએ છે ને એટલે હરેશભાઈને કેટલા બારસો રૂપિયા પકડવા આમ. પકડવા ને કે દહ રૂપિયા છૂટાને
હા, હૈ બારસો રૂપિયા થયા.
દસ રૂપિયા આગલા-આગલા મહિનામાં વાળી લઈશું આપણેે. અગયા અગ અગ બારસો રૂપિયા થાય ને?
બસો જ થાય ને.
પેલા આપડે કેટલા હમ. હા, બારસો, બારસો દહ કે અગિયારસો દહ.
બારસો દહ.
ભલા કેલ્ક્યુલેટર માં મારતો. લગભગ અગિયારસો દ થતા હસે.
હમ. લગભગ બહાર સો થાય.
હે, બારસો ન થતા હોય.
લગભગ એટલા જ થાય.
જોઓ, પેલા આપડે માની લે અગિયાર દિવસ ના દહ એટલે એકસો વી, બરાબર કે એકસો દહ થાય. અગિયાર દિવસ ને એકસો દસ.
હમ.
ઈ ઈ એકસો દસ ઘડી સાઈડમાં કાઢ નાખો ને અને હવે આપડે કેટલા ન હિસાબ રહ્યો, ખબર? હવે, એક દિવસ નો હો રૂપિયા એટલે અગિયાર સો અગિયારસો અને ઓલા બારસો. અને એની માસે દહ રેડી, બારસો દહ.
હા હા.
હમ, બારસો દ દેવાના તો એને. જેટલા ઓલામાં આવ્યા, એટલા કાર દેવાના છે એને અગિયાર દિ ના બારસો દ, એના કરતા આપડે આઈથીન હાથે બને એવું હોત તો. કેટલો મોટો ફાયદો, હા. તો આપડા કેટલામાં પતી જતું, ખબર? લગભગ પાંચ સો, પાંચસો, પાંચસો ને આસ આસપાસ પતી જાય.
હમ.
પાસો ને આસપાસ પતી જાય.
હા, પાંચ છો માં થઇ જાય.
એ ભદ્રશને એને બધા નીચા સસ્તું જ પડેધું. પંચાવન ગુણ્યા ત્રીસ કેટલા થતા છે?
પંચાવન ગુણ્યા. પાંચ તેરી ને પંદર. ને. હમ. ને ઓલામાં જ જોઈ લો.
હમ, શો એલેનેવા.
મારલો. પોલસો પાન્સા.
સોળસો પચાસ અને એકસો દસ ગુણા. એકસો દસ ગુણ્યા ત્રીસ કેટલા થાય?
એકસો
ત્રીસ
એકસો દસ ગુણા
એકસો દસ ગુણ ત્રીસ
ત્રીસ હ તેત્રીસો
તેત્રીસો ઓલા કેટલા થયાંતા હમણાં.
ઇ હોલ શો
પોળસો તો ઘણો ફરક પડે નહી મને આમથી બપોરે કાઈ આમ એટલી બધી ખાસ ભૂખ લાગતી ને,
હમ્મ
ગયા મહિને છે, એમ કર કરવું છે મારે હવરમાં હું છે ને શેણાક ફૂલ ભરપૂર ખાઈ નાખું એટલે હું મારે હવાર નું નાશ તોય થઇ જાયને બપર નું ખાવાનું થઈ જ અને એમાં બાકી રયુ અમે સેને છ ને ત્યાં કોલેલા તો ઉલાડવી હા, ડબલ તો ઈ થઇ જાય એમાં
એવું છે,
હમ્મ
હા કઈ વાંધો ન અય જાય ભાઈ થોડાક પયસા છે
મેન પ્રોબ્લેમ પૈસા નો જ છે, પૈસા છે, તો આપડે સ બી ના આપડે નથી પૈસા ન
હમ્મ પૈસા હોય તો થાય
પૈસા વગર ખોટું
હમ્મ કાલ કોલે છે જાવાનુ છે એફ વાય વાણા હશે સે આસ કાલ, શું લાગે આવવાના લાગે કે કે
હયશે આવશે પેલો દિવવો એટલે બધા આવે
હું પેલા દિવસે તો આમ નામ કોરે કોરો ગયો હતો
હમ્મ
પેલા દિવસેથી એક રૂમિનો છેડો
એ વાંધો નહી હાલો ભાઈ
રાખું,
હમ્મ